હલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
અ ખબ જ સરસ
તો આજે આપણે અ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ વિશે આપણે થોડીક વાત કરીએ કે આપણા જીવનમાં અ સમયનું શું મહત્વ છે સમય આપડે જોઈએ તો આપણે આપણે કેવત છે કે ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી એટલે આપણા સમય છે ને એ આપણા જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે જો પૈસા ગુમાવીએને તો આપડે પાછા મેળવી શકીએ પણ એકવાર જો સમય પસાર થઈ જાય તો પાછો મેળવી શકાતો નથી એટલે આપણે સમયને ખૂબ જ મહત્વ આપ આપવુ જોઈએ આપણે દરેક કામ છે એ આપણા સમયસર પૂરા કરવા જોઈએ તમારું શું કહેવાનું છે
હા તમારી વાત સાચી છે જે તમે કીધું એ પ્રમાણે કે આપણે સમયનું મહત્ત્વ શીખવું જોઈએ સમયને આપણે જાણવું જોઈએ કે આ સમયે આપણે આ જ કામ કરવું ઈ કરવું કરવું જ જોઈએ અને એ કામ આપણેે કરીશું તો એ આપણા ફાયદા માટે જ છે
હમ્મ એટલે આપણે જો સવારે આપડે કેવું કે સવારે જો વેહેલા ઉઠવાનું આપડે એક વખત નક્કી
નક્કી કરીએ સમય એક નક્કી કરીએ કે હા ભઈ આપણે સવારે વહેલા ઉઠવાનું છે આટલા વાગે
અને એટલા વાગે ઉઠીએ તો જ આપણે આખા દિવસનું કામ સરસ
સરસ થી કરી શકશે
પણ જો આપણે જે નક્કી કર્યું હોય એના પ્રમાણે આપણે નહી ઉઠીએ તો પાછળથી આપણું બધું જ કામ છે અટવાઈ જશે
હા એ વાત જોશું કે આપડે મોડા
તો પછી આપડે બાળકોને સ્કૂલે મોકલવામાં પણ લેટ થાય છે. એના પછી આપડે કાઈ પણ ટિફિન બનાવવામાં મોડું થાય એટલે, આપણા ઘરના પરિવારના જે સભ્યો હોય એ બધાને પણ મોડું, થાય અને પછી બાકી બધા જ કામ અ આપડા બગડી જાય છે.
હા એ વાત સાચી છે તમારી કે આપણે લેટ મોડા ઉઠીએ તો આપડો આખું, સમયનું આખું આખા દિવસનું ટાઈમટેબલ આપણેે વિખેરાઈ જાય છે. એટલે સમયનું બહુ મહત્વ છે. કે આપડે એક વાર સમય જતો રહે પછી એ પાછો આવતો નથી એ વાત સાચી છે તમારી, હવે કાલે એવું થાય કે ધારો કે હું એવું કહું કે મને કાલે એક વસ્તુ બહુ ગમી ગઈ. પણ એ વસ્તુ કાલે મને ગયમી હતી. અને કાલે હું, કાલે હું બહાર એને લેવા ગઈ હતી પણ હવે આજે એ સમય જતો રહ્યો. જાય
હા તો તમારી મનપસંદની વસ્તુ તમનેે બ લે લેવાની રહી ગઈ.
તો હવે તમને નહી મળશે કદાચ એવું, એવું ને હા, તો એટલા માટે આપણે સમ્ સમય નું મહત્ત્વ સમજવું જોઈએ.
હા સાચી વાત છે. પછી વિદ્યાર્થી લોકો આપણેે હોય સ્ટુડન્ટ એ લોકોને તો ખાસ, ધ્યાન રાખવું પડે કે જો જે દિવસે જે લેસન ચાલે છે. એ દિવસે એને એના વિશે રીડિંગ કરી જ લેવું જોઈએ. એના એનો અભ્યાસ છે. એને જે વાંચવાનું છે એમાં જે લખવાનું છે એ તે જ દિવસે જો એ કરી લે તો પછી એને પાછળથી તકલીફ નથી પડતી. ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે પહેલા, કંઈ વાંચે જ નહી આમ પછી એક્ઝામ આવે ને એના પહેલા,
અઠવાડિયા દસ દિવસ થી વાંચવાનું ચાલુ કરે પછી એટલા બધા ગભરાઈ, જાય છે કે વાંચે નહી તો પછી એની અસર શું થાય આપણને એક્ઝામ પર પણ પડે
અને પછી જયારે પરીક્ષાના આગલા દિવસે વાંચવા બેસે છે. તો એનો કોઈ મતલબ નથી પછી ત્યારે એમને કાંઈ આવડતું નથી અને પછી પરીક્ષામાં કેવું સારી રીતે લખી શકતા નથી કે પછી એને પછી જયારે રિઝલ્ટ આવે તો એ પણ બહુ સારું આવતું આવતું નથી
હા આ તમારી વાત મને બહુ સારી જાણવા મળી કે આવી રીતે આવું થતું હોય છે છોકરાઓ સાથે કે છોકરાઓ આવી રીતે જતા જ્યારે એક્ઝામ હોય ત્યારે જ એ વાંચવા બેસે છે અને બાકીનો સમય એ રમત ગમત છે કે કંઈ પણ કામમાં ઈ સમય વેડફી નાખે છે.
હા એટલે જ આપણે જો જીવનમાં સફળતા મેળવવી હોય તો આપણેે સમયને ખૂબ મહત્વ આપવું જોઈએ. પછી, એ આ અભ્યાસ હોય એજ રીતે આપણે જોઈએ છીએ, કે રમત ગમત - - તો રમત ગમતમાં આપ- - ણે સરસ થી સમય નું પાલન કરીએ, કે હાલો આપડો જે ટાઈમ નક્કી કરેલો હોય- એજ સમયે આપણે રમવા જવાનું, તો શું થાય કે આપણો- -એક તો નિયમિતતા જળવાઈ રે, આપણે આપણા સમય પ્રમાણે પેલા- -ભણી લેવાનું, પછી રમવાનું હોય તો પછી એ રમવાનો સમય એક નક્કી- - કરવો જોઈ કે ભાઈ એક કલાક, બે કલાક એ પ્રમાણે આપણે રમી લે તો- -બોડીને પણ સારું. એ પણ ફિટનેસ રે, અને પછી એવું કે જમ- -વામાં પણ- -સમયસર નિયમિતતા રહેેવી જોઈએ, સમય પ્રમાણે આપણે ટાઈમસ જમવાનું લઈએ, તો આપણું સ્વાસ્થ્ય- - પણ સારું રહે.
હા, અને શું કે, સમયસર આપણે જે સમયનું મહત્ત્વ આપડે- જાણતા હોય, સમજતા હોય, સમયસર કામ- -કરતા હોય તો સામે વાળા વ્યક્તિને બી આપણી સાથે મજા આવે. જેમ કે, જોબ કોઈ કરતું હોય તો- - જોબ પર સમયસર જઈએ તો આપડે- સારું લાગે, પછી સમયનો સમય વેડફીને આપણેે થોડો ટાઈમ બીજે ટાઈમ સમય આપી દઈએ, ને જોબ પર પછી જઈએ- તો પણ એ ના સારું થાય.
હા, એ એમ કે કેવું થાય કે, જો તમે જોબ ઉપર જતા હોય ને- -દરરોજ લેટ થાવ, તો તમારે જોબ ગુમાવવી પડે.
હા જોબ ગુમાવવી, તો તમને કોઈ પનિશમેન્ટ મળે કે પછી-
સારો તમને પછી- પછી, તમને આપે નહી. કાર્ય સોંપે નહીં અટલે આપણને કેવું- -કે આપણને જ લોસ થાય છે. અટલે અને આપણો એક છાપ પણ એવી પડી જાય છે કે-
-કે આ તો રોજ લેટ આવે છે. એટલે આ લોકો- સમય નું પાલન નથી કરતાં એવું પણ થઈ શકે. હા, અને નોકરીમાં તો એ ખાસ ધ્યાન રાખવું પડે આપણે અને આપડે કે જે હોય આપડા- -ઘરવાળા કે એ લોકો, એમને સમયસર પહોંચવું- -એ જરૂરી છે અને આપણે સમયસર ઉઠવું એય જરૂરી છે. આપણે સમયસર ઉઠીને એમને ટિફિન નહી બનાવી આપશું- તો એ સમયસર જઈ નહી શકે.
હા, અને એ લોકોને ત્યાં તકલીફ પડશે. એજ રીતે આપણા ઘરના જે રોજના- -કામ હોય એ સમયસર નહી કરીએ- - તો આપણો આખો દિવસ ના કામ બધા અટવાઈ જશે. જો આપણેે- સમયસર વેલા ઉઠીશું, પછી આ રીતે ટિફિન્સ રસોઈ એ બધું બનાવ- - નું આપણા ઘરમાં જો વડીલો હોય, એને સમયસર આપણે નાસ્તો આપીએ સમયસર બ- -પોર નું જમવાનું આપીએ. આ બધા કપડા ધોવાના વાસણ આ તે બધુ- -જ સમયસર થાય-
સરખાશે તો આપણને આખો દિવસમાં કો સ્ટ્રેસ નહીં લાગે
જો એક વખત આપણને મોડું થવાનું ચાલુ થાય તો પછી એવું થાય વડીલોને સમયસર દવાઓ પણ આપવી જોઈએ અને એજ પ્રમાણે પાછું બાળકોને લેવા અ જવાના પાછું વળી પાછું બપોર પછી નું કાર્ય બધા હોય સાંજ નું કામ હોય તો આ રીતે આપડે જોઈએ તો આખે આખો આ પડે જો આયોજન કરેલું હોય સમયનું જો આયોજન કરેલું હોય કે આટલાથી આટ સમયમાં આપડે આ કામ કરવાનું આટલાથી આ સમયમાં આપડે આ કામ કરવાનું તો આપણને જરા પણ સ્ટ્રેસ નથી લાગતો વ્યવ સ્થિત કામ કરી શકીએ છીએ અને આપડે સમયસર ક્યાંય જવાનું હોય તો પહોંચી પણ શકીએ. છીએ.
હા એ વાત તમારી સાચી છે અત્યારે જો તમે વાત કયરી કે આપ પડે સમયસર પહોંચી શકીએ છીએ. તો અત્યારે જે રેપિડો છે કે ઉબેર છે એ આપડે આપડે જે સમયે બુક કર્યું હોય ત્યારે આવે તો જ આપડે કામનું નકર પછી એ નકામુ થઈ જાય ને આપણા માટે બી.
હા હા એજ. અટલે જો તમારે બાર ક્યાંય જવું હોય ફરવા જવું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો આપડે બસ છે કે ટ્રેન છે એ જો અ પકડવાનું હોય તો આપડે સમયસર નીકળવું પડે તો ત્યારે પણ આપડે સમયનું એક મ મહત્ત્વ સમજવું પડે કે ચાલો આપડે જે બસનો ટાઈમ કે ટ્રેનનો ટાઈમ છે એનાથી આપડે અડધો કલાક વહેલા નીકળી અને ત્યાં આપડે સમયસર પહોંચી જઈએ જો રસ સ્તામાં ટ્રાફિક હોય આ તે તો એનું આપણડે આયોજન કરી અને એજ રીતે નીકળવું જોઇએ નહિતર આપડે શું થાય બસ મિસ થઈ જાય અથવા તો ટ્રેન મિસ થઈ જાય તો આપડે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં આપડે ટાઈમસર પહોંચી નથી શકતા. તો ત્યાં અટલે આપડું આખું જે કામ છે એ આપડું બધું
ખોરવાઈ જાય છે. હા એ વાત સાચી છે તમારી. અને અત્યારે શું ક્યે આ ભાગદોડની જિંદગીમાં ટીવી, મોબાઈલ એનો એમાં વધારે સમય લોકો પસાર કરતા હોય. અત્યારે સાચી છે એક વાર મોલ બાઈલ હાથમાં લ્યે હા. પછી આપડે ઘરનું કામ ભી ભૂલી જઈએ. આપને એમ થાય કે પાંચ મિનિટ જોઈ લે દસ મિનિટ જોઈ લે પણ એના આપડે પાંચ મિનિટ ને દસ મિનિટના બદલે આપડે કેટલો ટાઈમ એમાં પસાર થઈ જાય ને આપને ખુદ ને ખબર નથી હોતી એમાં.
હા એટલે એની આપડે એક મર્યાદા રાખવી જોઈએ કે ભાઈ આટલો જ સમય આપડે મોબાઈલ લેવાનો છે પછી બીજા કામ કરીએ એટલે આમાં એ થીલ આપડે જોઈ છે મહાન લોકો એ સમાય સમયનું ખૂબ મહત્વ આપતા હોય છે. તો જ એને સફળતા મળી હોય છે. આપડે મહેનત કરીએ છીએ એ બરાબર છે પણ એની સાથે આપણને સફળતા મેળવી હોય તો સમયનું પણ આપડે ખૂબ ધ્યાન રાખવું પડે છે અટલે આપડે એટલું જ જોવાનું જકે સમય જ જીવન છે. જે વ્યક્તિ સમય નું સન્માન કરે છે એને સફળતા ખૂબ મળે છે. ટે એટલે આજે આપડે આ સમય નું જે આયોજન છે એનું આપડું મહ એ તો છે એના વિશે તમારી સાથે વાત કરવાની મને
મને ખુબ મજા આયવી
તો ફરી બીજા ટોપિક સાથે આપણે મળીએ.
હા મને બી ખૂબ મજા આવી આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને. ધન્યવાદ
હા તો ભલે હા હા ચાલો મળીએ ફરી
હા